હેલો નમસ્તે બેન.
નમસ્તે બેન જય શ્રી કૃષ્ણ.
હા જય શ્રી કૃષ્ણ.
કઈ કરો તમે
કઈ નથી ખબર બેટી શુ
તમે તમે શુ કરો છો?
મે જાડુ ઉભે કરું છું જાડુ પુછા પહેલા ના બાકી છે.
મે અવાજ કરતી તો નથી.
નહી નહી કરતી સહી આવતી બાતા.
હા હું પણ કેમ કે કમરા કમરામાં છું અહં.
અચ્છા હા સુબ સુબ નેટવર્કમાં દિક્કત કમ રેવે છે.
હમ્મ
મા છોકરી સુતી છે ન ફોન આય આયો છે ઘનાનું સાલની બિડી નુ કે પછી હું કરું છુ. ફોન કરેની છે દસ મિનિટ ગે આવીની છે, તો મે હશે તમારી ઘરદીવા
સાચું મારે પણ વોટ્સઅપે મેસેજ આવેયો છે.
અભાર
હમ હાય હાય મ છે.
અચ્છા એ
હમ.
કે તમાર મન ન થોડું શું જ છે, તમારે
બપોરમાં ફ્રી થાય તોપોરમાં કરે છે.
હા તમે દોપહર માં કરો છો.
સુભે શામ તોને કામ થાય છે. સામના
બન હું મારો ફોન સાયલેન્ટ હોયો છે. તોતય ને પડે છે તમારો ફોન આવ્યો મમ્મી નો ફોન આવ્યો દો ચાર જણા ન ફોન આવ્યો છોકરી સાયલેન્ટ કરે છે સાઈ બટન
હમ ધ્યાન રાખો કેમ કે કોલ કેમ કે કોલ ના કોલ થાય છે, તો ફ્રીજ જલ્દી હોજાય.
હા અરે ભ મેં ફોન દેખ્યો ન છે. ફોન વાજુની છે એ આ કઈ વાત થ છે ફોન ની આવે છે સુબે સુબે. તો સને દેખ્યો ચનવાતી
હ પણ ફોનથી જોયયો છે, તો એટલે દેખ્યું જોઈને કે મેને સોચ કો ન થી આવ્યું મ તો હું હું કરીશ કોલ તમે
હમ તો કેવી છે મે ફોન કરું છું ફોન આવ્યો નહી છે દસ મિનિટ તમાર ફોન ગયું છે તો મેં મને એમ ક છે કે થોડી રોકો છો કે મારે ઘરે કાકી સાને પઘાર્યા છે થોડી ટાઈમ લાગે છેર ઠીક છે એવ બી હ હ
અચ્છા
હમ તો બ
દવ કોલ ગના છે તો તમે દખો જલ્દી ઉઠનું પડે છે, ને જે જલ્દી ઉઠીને કરી લેવા ને તો સાંજે કરી લે તો બપોર સામે તો ટમ
તો ટેન્શન લેવું છુ. તરું કામ તો મેં આરામ કરું છુ. હમ પેલા તમે અમારું કામ કરું છું હોલ નું સિલાઈ ન બું સિલાઈ નું ભી કરું છું પછી બર્તન વર્તન કરું છુ.
તમારે જેમ ઘર ઉપર છે, તો
હમ એક બર રસોઈ બંધ કરીને પડી જાઉં છું વસ્તી વસ્તી તુંકી ટન્શન લ છ.
હ
ના. ના દીકરીની સુ સુતી છે તો મને ટાઈમ મળે છે. દીકરી હુતી છે તો મે વેસી ઘરનું કામ કરું છું.
હમ.
આ મારા હસબન્ડ રોટી બનાઈ છે, ખાઈ લીધી છે મેં ચાય વાય પી લીધી છે, નાસ્તો કરી લીધો છે. તો અવે કઈ ટેન્શન ની છે વહા હવે ઘરનું કામ કરવું છે. ખાવાનું પીવાનું કામ વીગયું છે.
ઝાડું પોછા લીધા છે કરવાનું સે તો
અચ્છા હા ઘઉં મળતું ખુલ્લું વેવે છે ને તો
મમ્મી ખાવા બનાવશે ને, નાવા ધોવાનું બાકી છે હું બધું કરી લઈશ અંશુ ઉધર મીટીમાં ખેલે સે. સબના સામને તમે એના બળે તમે જોઈયુ પપ્પા ને બોલે સે કે તમને જોયું અહીંયા હું આવ સુ બોલે ઠીક
હમ. હા તો સહી છે ખેલે છે નું ખુલ્લું ખુલ્લું વે છે. તમારે યાં તો કઈ રોડ પેજ મકાન છે, તો વાહા છોડીન શકો છો.
સાચું ના કેમ રમવાનું બઉ, રમવાનું બઉ ખુલ્લું ખુલ્લું છે તો
સહી રે છે. તો અમાર અંશુ મસ્તી ની કરે છે તઈ.
અંશુ મસ્તી કમ જ કરે છે.
અરે ના બઉ વધે બઉ જાડા કરશે.
સેમ. અચ્છા, મેને ઓલી દીપ્તિનું એડમિશન કરાવેલું.
કરાવો સો તમે, હા કરાવી દો.
હસબેન્ડ નું કેવે છો ખોટી છે અને કઈ કરાવે છે ધઈ સાલરીની વે છે છોરીને દો મહિને લાગે છે ધઈ સાલની મેને કહા જા જા હમ, હમ. કઈ કેવે છે?
મારે કેવું સે કે છોટી છો હેલો.
તમારે ચોથું સાલનો ચાલુ છે તો સઈ છે એ બા.
હા, આપરે ઓકે. હસબન્ડ બોલે સે કે તમે છોકરું નાનું સે. પાંચ, પાંચ વર્ષનું હોયન પછી ભેજો.
પાંચ વર્ષનું તો કઈની છે, ચોથા વર્ષમાં ભેજો સો તો સહી રેવે છે વરના તમાર ચાર ક્લાસા તો ફર્સ્ટની ભણાવે છે પસ ફર્સ્ટનુ બેટાવે છે તો ઈ વખત કેટરુ ઉંમર છે અભેભઈના વીરુને દેખો આવીતનો ઘડો છે ને સાથીવી આય છે હવે હરમ આવે છે અત્ર બળોનું સાથવી આવે છે તે
સાચું છે.
મને કીધું ને બધા નાખે છે ને તો હવે સાત્વી આય છે.
હમ, સાત
ઉમર તો પરમાણે સહી ભણે છે તો ઠીક છે, ઉમર નું બી દેખું છો ન. તમે તો કરવાય દીધો છો મારે તો ઢાઈ સાલ નું કામ પડે છે દો મહિના. તો બી મોહોંચું સુધી આવે હ કરઉ છું તો ભી જાયય તો વેસે હો જાય. કઈ સલ બોલે છેને શ કરે છે તો પછી કઈ ઢાબવાનું ઘરે.
સાચી છે. મારે યાંથી પંદ્ર બીસ ગલ બતાવે છે.
અચ્છા.
કેટલા વાગે છે દસ
તમારે?
હા પંદ્રહ બીસ જતા.
નહી બીસ પચીસ બતાવે છે. તમારે કાલે બે કર તો તમારે બીસ. ીસ બતાવે છે તો તમારે બાકી છે દસ નવ નવ બાકી છે ન.
હમ.
તમારો આજ તમે ટાઈમ વગ છે તો નીપી દીજો શું મોટા ફીસ નું પુરાદરનું કામ. તમારે નોય નીપી લીધો છે.
સાચું મારે પણ કઈ શેલી આવથી ખુલે છે.
હમ હમ.
હું સોચું. ચાર
તો ભી તમે આ પાંચ પાંચ નિનીપટાઈી દીજો છો ધન દો બજારનું તીન બજાનું તો તમારે કલ જાારી જ રહ્યો છે અ તો કલ તમારે હોઈ જાય છે તમે પાસે ઓર બુજું કામ બીજું કામ કોઈ બી કરી શકો છો.
અચ્છ જી છે.
તમારે ના મારે લારી ચાલે છે મારે સોલા નું બતાવે છે. સ્વલ્ભ પ છેલા.
હમ. હમ.
કપડા અત્રરા પડ્યા છે ધોવાણા પડ્યા છે. આજ તો મેં હસબન્ડ ને કહ છે આજ તો કપડાં ધોવો છો એણ કે કાલે તમારો હાથ દુખે છે ટીકો લગાવે છે તે કપડું નહી ધોવે છે આજ મુ
મશીન માં ના લીધું છ તમે?
હા બહ તો ડાલું શું ને મારા કોટન ના તીન ડ્રેસ હવે એવે છે. એક જણ હોસ્પિટલ ગઈ છો તો થોઈ ગઈ ની છી. દુસરા ધનો મેં ટીકા લગી આ તીસરો ધને તીન ડ્રેસ મારી પકે છે.
હમ.
તો મારી તો હાથ તરી હસબેન્ડ નુંને છોકરી નુંને એ રહેશે. મશીનમાં ના પૂછ આજ.
ધોવાય છે પછી છોકરીને નાખું
હમ.
હમ
કપડું .
શું કરે? કોણ જાય છે?
કપડું જ દેખાવે છે, સ્વચ્છતા
બધું કપડું વેગે છે, હા એકદમ નહીધો છોતો ઢેર લાગે છે,
અચ્છા એ બચ્ચાની કરી કરી,
બચ્ચાનું વેન, બડાનું વેન, સબનું વેન.
બધું થાય કપડાં બચ્ચામાં કેમ કે મસ્તી કરે છે, ટીમું ખેલતા હોય,
હ
તો ખાય છે, તમે ઉધર ઉધર ફેલાવી દઈ છે.
દરની દુધી તને પ્રસા ફિક્સ છે, ઠીક છે, બેન પાસે વાત કરું છું, હવે
ઠીક છે.